હલો.
હલો.
શું કરો છો?
હલો.
હલો.
હા બેન શું કરો છો?
કઈ નહી બેઠા છીએ તમે શું કરો છો?
કઈને બસ આ કોલેજ બહાર બેઠા છીએ ઝઘડો થઈ ગયો હતો મોટા પાયે તો બસ એજ શાંત કરાવતા હતા લોકો અત્યારે ઠંડા પડ્યા
ઓહો તમારો થઈ ગયો તો કોઈ બીજા નો
ના ઝઘડો તો બે જણા નો હતો બીજા કોઈ અને બી નાની બાબત ઉપર હતો પણ કેવું કે એક નો ઝઘડો હતો ને પંદર વીસ જણા ભેગા થયા પછી બીજા પંદર વીસ આયા એવી રીતના કરીને સોસો ભેગા થઈ ગયા તા હ મારામારી કરતા તા
અહો એ તો હોય છે પછી બે જણાનો ઝઘડો થઈ ગયો પછી જો બીજા કોઈને થોડી પણ દુશ્મની હોય તો પછી ત્યાં આઈ જાય
હા એજ ને કે એ ટાઈમે કેવું હોય કે એ લોકોને શાંત કરાવવાના હોય આજુબાજુ વાળા લોકોને પણ કેવું એ ટાઈમે કે એવું થયું કે ભડકાવવા વાળા લોકો આઈ ગયા અને ઝઘડા કરવા વાળા લોકો આઈ ગયા એટલે ઝઘડો વધી ગયો
હા એજ જો શાંત કરાવા હોય તો તો ઠંડુ પડી જાય બે જણા વચ્ચે જ પણ ભડકાવે તો પછી ઝઘડો મોટો થઈ જાયન પછી એમના ફ્રેન્ડ્સને બોલાવે તો બઉ વધારે થઈ જાય
હા એ જ ને કેમ કે ઝઘડો બી એવું નથી કે કંઈક એવી બાબત હોય કે ભઈ ઝઘડાવા જેવું છે પણ અમુક નાની એવી બાબત જ હતી કે કંઈક બુક્સ ને લઈને કે બુક્સ કોકે લઈ લીધી એવી રીતના કરીને હતી પણ એ બાબત કઈ ઝઘડાવા જેવી નથી પણ કેવું અતું કે સિચ્યુએશન જ એવી બની જાય ને કે બે માણસો ઝગડાવા માંડે
હા એજ પછી નાની નાની વસ્તુઓમાં તો માફ કરી દેવું જોઈએ
હા એ જ છે જેમ કે હવે કેવું હતું એ ભઈ બુક્સમાં બુક્સમાં કઈ હતું નહી લીધી હશે એક જણાએ પણ જૂના વેર કાઢતા હતા કે ભઈ પેલા આવું થયું તું એ ટાઈમે મેં કશું નતું કર્યું આજ તો મારીશ એટલે એવું કરતા હોય
હા એ તો છે અમુક વાર પછી જૂની વસ્તુ જો એ પતી ગઈ હોય તો એને ભૂલી જાવું જોઈએ
હા એજ ને કેમ કે જૂનું પકડી ને બેસી રેસુ તો જીવન આગળ થોડી વધવાનું તમારું
હા એ તો છે જ જૂની વસ્તુઓને ભૂલી જાવું જોઈએ એમ મતલબ આગળ જે ચાલે છે જો અત્યારે સારી રીતે ચાલતું હોય તો પછી એક ના એક વસ્તુ પાછળથી લાવીને કોઈ ફાયદો નથી
હા એ જ ને હવે તમે બદલો લઇ બદલાની ભાવના રાખશો તો ઝગડો વધશે માનસિક તનાવ તમને જ થશે સામે વાળા તો થતું જ થશે પણ પેલા તમારું જ માનસિક માનસિક તનાવ થવા લાગશે
હા એ જ પાછો શું કેવાય બદલો લેવાનું રાખો તો પછી તમને હર ટાઈમ માઈન્ડમાં એક ડર રે કે હું અંઈયા એકલો જાઈશ કે એકલો જઈશ તો શું થાશે એ લોકો આઈ જશે આ તે મતલબ ક્યાંય બી તમારે બાર નીકળવું હોય તોય તમારા માઈન્ડમાં એક ડર રે
હા અને ડર બી રે અને બીજી બધું થાય કે તમે એક વાર ઝઘડું કરો ને પછી બીજી વાર તમને આદત થઈ જાય કે ભઈ મેં તો પેલાને માર્યો તો આજે આને પણ મારીશ એટલે એ પછી યોગ્ય ના કેવાય તમે જ્યાં જઓ ત્યાં ઝઘડા કરતા ફરો તો બ બધેય પછી સંબં સંબંધો તૂટી સ તૂટી જાય ને તમારા
હા એ છે પણ અમુક લોકોની અંદર ઈગો હોય કે ફર્સ્ટ હું પેલા એને માફ ના કરું યા હું વાત પૂરી ન કરું હું તો ઝઘડો જ કરીશ મારી જોડે પાવર છે આ છે તો લોકો એમ ઈગોમાં રઈ જાય
એજ ને ઈ ઈગો જ નુકસાન કરાવે છે અને ઝઘડા કરાવે છે કેમકે માણસ ને જો ઈગો ના હોય ને તો ઘણા ઘણા બધા કારણો છે ઝઘડા ના થવાના ના થાય મતલબ ઝઘડા પણ કેવું કે ઈગો ઉપર વાત આવી જાય ને અને એ બી ઈવો ઉપર વાત ક્યારે આવે બે માણસો ઝગડાતા હોય ને તો ત્રીજો ચઢાવે કે પેલો તને મારી ગયો પેલો આમ કરી ગયો એટલે પછી પેલો ના કઈ બોલવું હોય તો બી ઈગો ઉપર લઈને સામે વાળા ને મારતો કે પછી ઝઘડો મોટો થતો હોય છે.
હા હા એજ મતલબ આજુબાજુની પબ્લિક એવી રીતે તમને ચડાવે કે ઓ એને આમ કહી દીધું અત્યારે તો ઓલું છે ને ઇન્સ્ટામાં બહુ વાયરલ થયું મેં હોતા તો મેં તો ના સહેતા એમ કરી કરીને એ લોકો ચડાવે કે ઓ ભાઈ આમ કહી દીધું તેમ કહી દીધું
હા એજ ને જેમ કે આપણે જ વાત કરીએ તો આપણે કેવું કે આપડા બે મિત્રો માં લડાઈ થઈ છે તો આપ મતલબ આપડા જ ફ્રેન્ડ સર્કલ માંથી લોકો શું ચડાવશે એમને એમને શું કે મનોરંજન જોઈએ કે ભાઈ બે લડાય એ મજા આવશે મજા આવશે પણ એમના મનોરંજન માટે જે પેલા બે નો સંબંધ બગડે ને એ આખી આખે જીવન પછી નહી સુધરતો જેવો મતલબ પેલા હતો સંબંધ એવો પછી નહી થતો
ઓફકોર્સ એ તો પેલા જેવું તો ના જ થાય ઓલું છે ને ઓલી થિયોરી કે ભાઈ ગ્લાસ એકવાર તૂટી જાયને પછી તમે એને ચીપકારો પણ એમાં ક્રેક તો રહી જ જાય.
હમ્મ એજ ને એના કરતા તમે માફ કરતા શીખો ને માણસને તો મનને શાંતિ મળે તમારા
હા એ તો છે અને ઓલું શું કેહેવાય મતલબ એનો માફ કરી દેવું જોઈએ અને સેકન્ડ થિંગ્સ કે ફ્રેન્ડ્સ એવા સારા બનાવો કે ભાઈ એવું ના હોવુ જોઈએ કે તમારો ઝઘડો છે તો એકબીજાની ઇન્ક્રીઝ કરે છે. એવા રાખો જેને શોર્ટ આઉટ કરે અને ઝઘડા ને ઓલો કરે નાની વસ્તુમાં ઝઘડાતા હોય તો મતલબ ફ્રેન્ડ્સ ઇન્કરેજ ના કરે એમ કહી દે કે ભાઈ છોડ ને ભૂલ થઈ હશે માફ કરી દે એવી રીતે
હા ફ્રેન્ડસ તો એવા જ હોવા જોઈએ ને જે કે ભાઈ તમને ચડાવે નહી પણ તમારે મતલબ ખરાબ ટાઈમ ખરાબ ટાઈમ હોય ને તો તમારી સાથે ઉભા રહે સામે વાળાએ એની ભૂલ સમજાવે અને તમારી ભૂલ હોય તો તમને બી સમજાવે અને સોરી કહેવાનું કહી દે પણ અત્યારે તો એવું નથી ભાઈ કે તું સોરી કહીશ નહી હું પેલાને મારીશ આપણેે બંને જણા જઈને લડાઈ કરીશું પણ એવું નહી કે પેલા ના ફ્રેન્ડ ને સમજાવે કે ભાઈ ના તારી ભૂલ છે સોરી બોલી દે તો એ ઝઘડા નું કારણ જ ના બને
એ જામ નાની મોટી વસ્તુ હોય તો પછી માફ કરી દેવું જોઈએ જેથી તમને શાંતિ મળે અને લાઈક ઠીક છે એની ભૂલ છે તો એ પોતાની રીતે ભોગવી લેશે આપ આપણે બધી વસ્તુમાં લડવું જરૂરી નથી.
હા એ જને અમુક જગ્યાએ માફ કરી દેવાથી મનને શાંતિ મળે. અને કેવું કે આપણા મા માનસિક સંતુલન જે છે ને એ વ્યવસ્થિત રહે. અને ઘણી વાર કેવું કે તમે બદલા ની ભાવના રાખો ને તો તમાર મગજ ઠેકાણે રે જ ના તમે નાની વાત ઘર માં બી નાની વાત થાય તો ઝગડો બાર બી નાની વાત થાય તો ઝઘડો એના કરતા જો ફોરગ્યુ નાઈશ કરતા માણસને ઓર્ગને શીખશો ને તો એ ફાયદાકારક છે સામે વાળા માટે પણ અને તમારા માટે પણ
એ જ મતલબ માફ કરી દેવું જોઈએ જ્યાં સુધી બને ત્યાં સુધી તો માફ કરી જ દેવું જોઈએ ને એમ બી મતલબ રીવેન્જની જ્યાં સુુંધી બને ત્યાં તો ના જ કરવુ જોઈએ લાઈક ઠીક છે એને ભૂલ કરી છે તો એની મળી જશે એનું ફળ આપડે બધા એમાં ઓલું થવાની જરૂર નથી ભગવાન છે જ બધાને ન્યાય આપવા માટે
હા એ વાત સાચી ન્યાય તો ભગવાન આપશે જ પણ જે નાની નાની વાતમાં જ ઝઘડા કરે ને હવે પેલા પેન્સિલ લઈ લીધી તો લડાય છે. ના લીધી તો લડે એવી બાબતો માં તો ભગવાન થી શું કરે એ તો આપણે માણસોને સમજવું જોઈએ કે કઈ બાબત ઉપર ઝઘડો કરવો કઈ બાબત ઉપર ના કરવો. અને હું માનું ત્યાાર સુધી ઝઘડા તો કરાય નહીં ફટાવટ જ કરી લેવાનું.
હા ઝઘડો તો ના કરાય એમ જ્યાં સુધી બને પણ ઘણી વાર પછી અમુક! લોકો સામે એવા હોય તો તમારે પોતાના અધિકારી પોતાના ઓલા માટે તમારે ઝઘડો કરવો પડે હું એમ નથી કેતી કે ઝઘડો કરવો જોઈએ પણ અમુક વાત એવી સિચ્યુએશન આવી જાય કે તમારા અધિકાર માટે તમારે ત્યારે ઝઘડો કરવો જ પડશે બાકી તમને કઈ નહી મળે.
હા એ છે ઘણી વાર કે ભાઈ અધિકાર કે કઈક આપડો હક છીનવી લેતા હોય ત્યાં આપણે પોતાનો સ્ટેન્ડ તો લેવો જ પડે. કેમકે ત્યાં પછી પોતાનો સ્ટેન્ડ બધે આપડે માફી માંગતા ફરીએ ને તો પછી! કોઈ આપણે આપણને ગણવારે બી નહી અને આપણે પોતાના હક માટે ના લડી શકીએ તો પછી જીવન નો કઈ મતલબ જ નથી.
હા એજ મતલબ કે પછી પાછું અમુક તો કેવું કે આપણે એમને માફ કરતા માફ કરતા જઈએ ને તો આપણને વીક સમજે પણ માફ કરવું એ વીકનેસ નહીં એ તમારી એક સ્ટ્રેન્થ છે.
હમ્મ એજ ને અને બીજું એવું કે ઘણા લોકો શું સમજતા હોય કે બદલો લેવાથી તેમને ન્યાય મળે છે. પણ એવું હોતું નથી ન્યાય બંને તરફથી જે ખુશ થાય ને લોકો કા તો પછી જે ખોટું હોય એના સાથે ખરાબ થાય એને ન્યા કેવાય પણ તમે સારા માણસ સાથે ખરાબ કરો અને પછી કો મેં તો બદલો લઈ લીધો ન્યાય કર્યો. તો એ વસ્તુ ખોટી પડે. જોપ....
હમ્મ બદલો લેવો જો કે બદલો લેવો જ ના જોઈએ આમ જોવા જઈએ તો પણ ઠીક એ અમુક વાર પછી બહુ થઈ જાય તો બી બદલો તો ના પણ એને એની ભૂલ સમજાવી જોઈએ. કે હા તારી ભૂલ છે જોતે આ રીતે આમ કર્યું છે હું, હું પણ કરી શકું છું પણ હું નથી કરતો આ તે,
હમ એજ ને અને કેવું કે આપણે વ્યક્તિને માફ કરી દીધો કોઈ બી, તો પછી એવું બી નહી કે તમે એના એના ઉપર પૂરો વિશ્વાસ મૂકી દો,
હા એ છે ઘણા લોકો પાછળથી પણ ચપ્પુ નો ઘા કરી શકે છે.
હા કેમકે ઘણી વાર તમે માફથી કારી દો ને તો એ સામે વાળા ને, પેલું થઈ જાય કે ભાઈ ભૂલ એની હતી તો બી એને મને માફ કર્યો. એટલે એ, યાદ રાખે અને પછી જયારે ટાઈમ આવે ને એટલે એમના વાળી બતાવી દે,
એ છે મતલબ પ્રોપર ટ્રસ્ટ તો તમે ના જ કરી શકો કોઈ બી હરે ઝઘડો છો એના પછી તમે એને માફ, કરો કે, મતલબ તમારે આમ ચોકરના રહેવું જ જોઈએ કે ભાઈ ગમે ત્યારે કોઈ બી સિચ્યુએશન આવે, તો હેન્ડલ કરી શકો.
હા એ જ ને અને એક વસ્તુ બીજી કે જ્યાં સવાલ જરૂરી હોય ને, ત્યાં સોરી બોલવામાં કોઈ ઝીઝક રાખવી ના જોઈએ,
હા એ જ છે આઈ ગેસ આના ઉપર એક કાવત પણ છે કે સંબંધ જરૂરી છે તો વાત, ભૂલી જાઓ ને વાત જરૂરી છે, તો સંબંધ ભૂલી જાઓ.
હા એ તો વાત સાચી ચલો બઉ વાત કરી આપણે હવે મળીએ કોઈક દિવસ,
ઓકે ઓકે હા,